માં મજામાં
બસ મજામાં તમે કેમ છો?
બવ સારે તમ શાંતિ તમારે?
બસ શાંતિ તમારે કોહ
બસ અમે પણ મજામ છીએ હો,
એવું
હમ્મ,
મારે તમારી જોડે વાત કરવી હતી, એક
હા બોલો ને,
મને મારા બાળપણ વિશે તમારી જોડે વાત કરવી હતી, કે બાળપણની વાત આવે એટલે મનમાં કેટલી બધી યાદો તાજી થઈ જાય છે નહી, અને જીવનનો સૌથી નિર્દોષ સમય એટલે બાળ
સાચી વાત છે, મને પણ મારું બાળ પણ યાદ આવે છે. તો કોઈ ચિંતા હતી ના જવાબ દારીઓ ખાલી રમવું હસવું ભણવું અને પરિવાર સાથે સમય પસાર કરવું.
હા નય ત્યારે નાની નાની વસ્તુઓમાં પણ કેટ કેટલી ખુશી મળતી હતી, નવો બોલ નવી પેન્સિલ અથવા મનપસંદ નાસ તો મળે એટલે આખો દિવસ આનંદ પ્રસાર થઈ જતો હતો.
હમ્મ આજના બાળકો પાસે તો ઘણી સુવિધાઓ છે, પણ પેલા કેવું એ ઓછી સુવિધાઓ હતી, પણ સંતોષ વધારે હતો ને
હમ્મ, પેલા મિત્રો સાથે બહાર રમવાનો આનંદ કંઈક અલગ જ હતો. તો ક્રિકેટ કબડ્ડી ખોખો સંતા કુકડી દોડવું કૂદવું જેવી રમતો અનોખી હતી, નઈ
હમ્મ, આખી સાંજ રમતો ચાલતી અમારે તો અને પછી ઘરે આવવાનો સમય થાય ને ત્યારે મન ન ભરાતું ઘરમાંથી વારંવાર બોલાવા આવું પડે.
હા, વરસાદ પડે એટલે કાગળની હોડી બનાવવી, અને પાણીમાં તરાવાની કેટલી મજા આવતી હતી,
હમ્મ આજકાલ ઘણા બાળકો મોબાઈલમાં એટલા વ્યસ્ત છે ને, કે બહાર રમવાની મજા કદાચ તેવું ઓછું અનુભવે છે.
બાળપણમાં મિત્રતા એ પણ કેટલી નિખાલસ હતી, કોઈ સ્વાર્થ વગર ની મિત્રતા.
અન ઝઘડો થાય તો પાછો પાંચ મિનિટમાં ફરી પાછા રમ સાથે રમવા લાગી જતા નઈ.
હા નહી અને શાળાના દિવસો પણ ખુબ યાદગાર હતા યાર સવારના પ્રાર્થના વર્ગ ઘણ શિક્ષકો અને પ્રજાની ઘંટી એટલી મજા આવતી તી ને.
હ રજાની ઘંટડી વાગે એટલે એવું લાગતું કે જાણે કોઈ તહેવાર આવ્યો
હા નહ એ તો મજા આઈ જતી હતી. પરિવાર પરીક્ષાનો ડર પણ હતો પરંતુ પણ પરિણામ આવવા પછી એટલું બધું સામાન્ય થઇ જતું હતું ને
હમ બાળપણમાં તો કેવું કેે સામે સ્કૂલમાં ફેલ થયા હોય ને તો પણ એટલો ભાર નતો લાગતો જેટલું મોટો થયા પછી લાગી રહ્યો છે.
હા દાદા દાદી પરી અને અથવા નાના નાની સાથે વાત તો સાંભળવાનો આજે પણ સમય નથી મળતો, અને એ યાદો તો ખુબ જ અલગ હતી.
હા એ વાર્તાઓ માંથી જીવનના ઘણા બધા પાઠો શીખવા મળતા.
હા અને કલ્પના શક્તિ પણ ખૂબ વધતી.
સાચી વાત છે. બાળપણમાં તહેવારો ની રાહ જોતા અને નવી નવી વસ્તુઓ કરતા પરિવાર સાથેની મજા વધારે મહત્વની લાગતી નહીં?
હમ જેમ કે ઉત્તરાયણ, દિવાળી, હોળી કે જન્માષ્ટમી દરેક તહેવારને ઉત્સાહ જ અલગ હતો.
હમ ઉનાળાની રજાઓ પણ ખુબ યાદ આવે છે હા મને તો
હા આખું દિવસ રમવાનું સગાને મળવું અને નવી નવી મજા કરવી. બધા ભાઈ બહેનો જોડે રમવાનું કેટલી મજા આવતી હતી.
હ બાળપણમાં સમય ધીમે પસાર થતો હોય એવું લાગતું.
હવે તો દિવસો કેટલી ઝડપથી પસાર થાય છે ને એજ ખબર નહી પડતી.
હમ બાળપણમાં તો કેવું કે ભૂલ કરીએ તો મોટા લોકો સમજાવતા ન ઈ કે આવું નહી કરવાનું.
હા એ સમજણ જીવનમાં ખુબ આગળ કામ આવી ગઈ. પણ હવે તો કોઈને કશી એવી પડી જ નથી હોતી
હ બાળપણના તો આપડે કેટલા મોટા મોટા સપનાઓ જોતા હતા? કે આમ કરીશને, તેમ કરીશને-, હમ
હા અને તે સપના પૂરા કરવા માટેનો ઉત્સાહ પણ ઘણો હતો નહી આપણને?
હા આજે જયારે કોઈ બાળકોને જોઈએ ને ત્યારે આપણને કેવું ને પોતાનું બાળપણ યાદ આવી જાય.
ખરેખર બાળપણ જીવનનો એવો ખજાનો હતો ને જે યાદોમાં હંમેશા જીવંત રહેશે મારી.
હ કદાચ એટલા માટે લોકો કહે છે કે બાળપણ પાછું આવતું નથી. પણ તેની યાદો આખી જિંદગી સાથ આપે છે.
સાચું કય્યું બાળપ શીખ આપણને શીખવે કે ખુશ રહેવા માટે હંમેશા મોટી વસ્તુ ની જરૂર નથી નાનીુ ખુશીઓ પણ આપને જીવનને સુંદર બનાવી લે છે.
હા બાળપણની તો સૌથી મોટી ખાસિયત એ હતી કે દરેક દિવસ નવું શીખ વા ન દિવસ લાગતો હતો.
સાચી વાત છે હો. દરેક અનુભવ માંથી છે ને શીખવા મળતું કે ક્યારેક રમતમાં, ક્યારેક શાળાઓમાં ક્યારેક ઘરે કઈક અલગ-અલગ જ આપણને વાતો શીખવા મળતી.
હા. બાળક જયારે પહેલી વાર સાયકલ ચલાવવાનું શીખે ને, તોરે કેટલીક વખત પડી જાય છે છતાં ફરી ઉભો થઈને ફરી પ્રયત્ન કરે છે.
હા એ કોઈ દિવસ હારતા નથી. એજ તો બાળપણની તાકાત હતી કે નિષ્ફળતાથી ડરવું નહીં, પરંતુ ફરી પ્રયાસ કરવાની જ હિંમત રાખવી જોઈએ.
હા મોટા થયા પછી ઘણી વાર લોકો એક જ નિષ્ફળતા પછી હિંમત હારી જાય છે.
હવે એટલે બધું કોઈનામાં સાહસ રહ્યો નથી. જયારે બાળકને જુઓને તો લાગે કે આત્મવિશ્વાસ જન્મજાત હોય છે. પછી જીવનના અનુભવો તેને બદલતા જાય છે.
હા. બાળપણમાં તો કેવું કે દરેક ઋતુની મજા જ અલગ હતી.
ઉનાળામાં કેરી, ચોમાસા માં વરસ સાદ, શિયાળામાં ગરમ-ગરમ સૂરજ નો આનંદ, કેટલો આનંદ આપતો તો ને આપણને.
હા. ત્યારે કુદરત સાથે નો સંબંધ પણ બાળપણમાં વધારે હતો ને.
હમ્મ. જેમ કે ઝાડ પર ચડવું, પક્ષીઓને જોવા ફૂલ તોડવા, તોડવા નહીં પરંતુ તેને નિહાળવા, અને આ બધું રોજિ રોજિંદું જીવનનો ભાગ હતો.
હા. આજના બાળકો માટે કુદરત કરતા સ્ક્રીન વધુ નજીક બની ગઈ છે નહીં?
હા. ટેકનોલોજી જરૂરી છે, પરંતુ બાળપણમાં ખુલ્લી હવામાં રમવું પણ એટલું જ જરૂરી છે.
હમ્મ. બાળપણમાં મિત્ર બનાવવાનો સમય નહોતો લાગતો.
હા. એક સ્મિત અને એક રમત, બસ મિત્રતા બન થઈ જતી હતી.
હાચી વાત. હું બાળપણ નહીં કોઈ નો પહેરવેશ જોઈન મિત્રતા કરતા કે નોતા કોઈને પૈસ સા જોઈને મિત્રતા થતી, હમ્મ.
હા. ઈ તો બરાબર છે હો. માત્ર માણ સ્વભાવ જ પૂરતો હતો આપણા માટે કે માણસ નો સ્વભાવ સારો છે ચલો આપડે એને મિત્ર.
હ બાળપણમાં શેર કરવાની ભાવના પણ વધારે હતી.
હમ નાસ્તો હોય કે રમકડું બધું સાથે વેચીને જ વાપરતા.
હ નહ સ્કૂલ માં તો કેવું નાસ્તો લઈ ગયા એટલે દસ બેનપણઓ હોય તો કે ના બધા સાથે બેસીને જમતા રમકડું હોય તો સાથે રમતા. આજે પણ જો આપણે એવી રીતે ટેવ જાળવી રા છીએ બધા સંબંધોમાં આવી રીતે વેચીને વાપરતા શીખીએ તો સંબંધ વધુ મજબૂત બને.
હા રે હોય તો બહુ સાચું છે બાળપણના સંસ્કારો આખી જિંદગી જ સાથ આપે છે આપડો.
હમ આમ માતા પિતા નો પણ ખુબ એક ભાગ હોય છે કે એમનું પ્રેમ બાળક માટે સૌથી મોટું બળ હોય છે.
હા અને તેમની પ્રેરણા બાળક ના આત્મવિશ્વાસને મજબૂત બનાવે છે. માણસ ને બાળકને કોન્ફિડન્સ બનાવે છે કે મારા મા બાપ મારી જોડે જ છે.
હમ. જયારે બાળકની વાત જ્યાનથી સાંભળવામાં આવે છે ત્યારે તેને પોતાની કિંમત સમજાય છે.
હમ જ અને જયારે વારંવાર અવગણના થાય ત્યારે તે અંદર થી શાંત થઈ જાય છે, અંદર થી અંદર થી જ હારી જતો હોય છે.
હમ તેથી માતા પિતા એ બાળકોની સાથે સંવાદ બાળપણ ન કરવું જોઈએ. તે મોટું થઈ ને પણ બાળકની સંસ્કાર સારા આવે એનામાં.
હમ માત્ર ભણતર નહી લાગણીઓ સમજવી એટલી જ જરૂરી છે બાળપણમાં.
હમ બાળપણ ન ભૂલ કરી સ્વાભાવિક છે.
ભૂલ માત્ર સજા નથી પરંતુ સાચી સમજણ આપવાની મહત્વતા છે.
હમ સાચી વાત છે દરેક બાળક ની પ્રતિભા દરેક અલગ અલગ જ હોય છે.
કોઈ ચિત્રમાં સારું હોય કોઈ સંગીતમાં સારું હોય કોઈ રમતમાં કોઈ અભ્યાસમાં કોઈ જમવાનું કશું બનાવવામાં સારું હોય છે.
હમ્મ સાચી વાત છે. બધાની સરખામણી કરવી યોગ્ય નથી.
હમ્મ. કારણ કે દરેક બાળક પોતાની રીતે અનોખો હોય છે.
હા. બાળપણમાં પ્રશંસા પણ ખુબ પ્રેરણા આપે છે ને.
હા એક નાનું શબાસ બાળક ને વધુ મહેનત કરવા માટે પ્રોત્સાહિત કરે છે. કેવું તમારું નહી.
સાચી વાત છે, બાળપણમાં વાંચન ની ટેવું પડે તો આખી જ જિંદગી ઉપયોગી બની રહે છે.
હમ અને પુસ્તકો બાળકો બાળકની કલ્પના શક્તિ અને વિચાર શક્તિ વધે. બંને વધારવામાં મદદરૂપ થાય છે.
સાચી વાત છે તો અમે પણ તમારા બાળકો ને એવું શીખવાડ જોવા છું તો નાના છે ને. હમ્મ
હા હજી તો નાના છે. એમને હું રમવા લઈ જ જાઉં છું રોજ ગાર્ડન માં લઈ જઈએ છ છે, આ તે બધું રમ. એ લોકો ત્યાં બહાર રમે છે એમને ટીવી નો ને મોબાઈલ નો ઓછો જ શોખ છે.
હ એમ નથી દ ખવાડો કે સાથે ર બધાની જોડે કેવી રીતે હળી મળી જેવું હા. થોડ.
એજ ને.
હમ્મ
અત્યારથી હળી મળીને રહેશે જ તો પછી જ. અત્યારથી હળી મળીને રહેશે તો જ આગળ જઈને હળી મળીને રહેશે શું કેવું તમારુ
હા સાચી વાત છે તમારા બાળકોને શિક્ષણ આપવું એ તો અરા માટે ખુબ જરૂરી છેને માતા પિતા સિવાય તો તારું ચ હવે મને મળું થાય. મને બહુ મજા આવી તમારી સાથે વાત કરી ફરી મળલ્યા હા બાય.
બાય ચલો ટેક કેર